શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ
શું કરો છો?
કઈ કઈ નઈ સુધી શું તમે શું કરો છો?
નહી કઈ નઈ કરું છું તમારે શું બાત કરું છું. એટલે હમ્મ.
કેમ છો.
હું પણ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
આઈરે બાઈ કઈ નહી કરું છું ઓરર્ધ.
તમે બોલર સ કે મા બુવા. દીકરા કે લગ્નમાં આવું છે તમે આયા તું ને છે ખાણા.
એટલે ના આવી છું મને ટાઈમ નહી મળ્યો છે ને અને વજનું નહી આવી.
હા એટલે બોલ્યા થે ન તે તમે બોલ્યા છે કે મેં તમારા બુવા કે દીકરા કે હા અમે આવ છું કે.
હમ. એલે મને ટાઈમ નહી મળ્યું છે ને.
અચ્છા. હ ઠીક છે ઠીક છે.
ઓ શૂ કર છે.
બસ કઈ નઈ કરું છું બસ બેઠ છું તમારે શું વાત કરું છું. એટલે શું કામ કરો છો તમે.
કઈ નહી કરું છું એટલે હું. જોબ કરું છું ઉદેપુરમાં ના જોબ કરતી થી પેલા આવે ના કરું છું.
કાઈ જોબ કરો છે.
અ નહી કરું છું ન ઘરનું કામ છું ન રોકી ખાઉ છું ન વા.
ની આ પહેલા કાઈ જોબ કરતા તા.
અઠલૈ ન મન પાલર ત કરતીવ જોબ તો.
અ તને તમાર ન પાર્લર આવે છે કે
ના મન ના આવે તો પાર્લર રે દુકાન ને કરતી હતી જોબ યુ
અચ્છા તમે આઈબ્રો બનાવવાનો બી આણો ચાવે આવતો વેઇ આય
હા.
તમે આવે છે ક્યાં
હા આવે છે ને તમારે બનાવણો કે
હા.
એટલે આવો જદી બણાવશો ઠીક છે.
ઠીક છે ઓર શું કરો છો
કઈ નહી કર છું હવે ઠીક શું મુ ય
હમ્ રોટલી ખાઈ છે.
અહ રોટલી જ
હા.
હા રોટલી ખાઈ છે.
અચ્છા.
તમે
હા મેને બનાય ખાાઈન ઘર કો કામ કર્યો છે ન અભી નાવ ધોયન અભી ફિ ય વ ઇ કપડા ધોયા તા ન
અચ્છા અમારે હોયસ હોય છે.
હમ્
તો પૂરી વગત કામ હવે થોડી બણાવસો
તમારા ભરતાલ અહિયાં ની રેવે છે કે
ના અહીંયા ના રેવે છે ઉદયપુમાં રવૈ છે.
અચ્છા. ઓર તમારા ઘરે ક્યાં ક્યાં ર રહેવે છે.
કઈ નહી રહેવે ઘરે તો મ્હારા સાસુજી હૈ સસુરજી હૈ
એટલે આવો છે એવું
આવ છું ને પછી આવું છું
અચ્છા કે બાદ આવે છે
કે
કયા દિના બાદ આવું છે
હ બે ચાર દિવસ મજે
ઓર શું કરો છો
કઈને કરો છું હું ઠીક છું તો તમે શું કરો છો
મે કઈ ન કરું છું તમાર શું વાત કરું છું
તમે કે કે બણાવ આવે છે
એટલે મને ખમણ બનાવના આવે છે ઢોકરા ખમણ ઢોકલા બનનાા હોશે ઇડલી બનના
કઈ કઈ આવશે
મને બી ખમણ આવે છે ઈટલી બનાવાણ આવે છે પા તા વગેરે સબ બનાલું છુંમે
અચ્છા છે હ અરસ થય રહ્યો છે કાંઈ નહીં હવે ઉતી છું તમે શું કરો છો
અરે કઈ નહી કરું છું બછ ફોલ લગાવ્યુંશું સાડી કે તમે ભાઈ સાડી કેવું અલગાતું થાયું છે
હ હા તમારે થઈ ગયા કે બાકી છે કોણ
હા
તમારે કોલ થઇ ગયા છે કે બાકી છે
નઈ બાકી છે ને કા થઈ ગયા છે
હમ
એટલે હમ
હમ
હવે તીન તીન ચાર કોલર બાકી છે
અચ્છા અચ્છા
હમ
ઠીક છે ઠક છે
હમ ઠીક
એટલે ટાસ્ક કેમ કે્યા છે
હા બોલો છેો ને
એટલે અ અને ટાસ્ક બદ દેર નો આવે છે
હા આટલા દિન બાદ આવે છે કે
હ
હમ હમ
ઓ શું થાય જ છે તમારે
બસ સંત થઈ ગયો છે બ્યા છે
મુખથી
હમ બ સુખ શું થઈય છે તમારે
તમે કેટતે આવ છો
શું થયેલું છે તમારે
એક ક મને રૂકસ હો એક મિનટ
હાલો હમ
સમંજે સમંજો હા એક મિનટ
હમ
અ કઈ ક ત છ
શું થઈ રહ્યું છે તમારે.
કઈ નહી. ઠીક છે હ
અ તો તમે પઢાઈ ક છીએ ક્યા
ના આવા તો કરી છે ને પેલા હવે નઈ કરું છું
હ પેલા કટા તક કઈ છે તમે
એટલેને હું દસી તક પડીશું
અચ્છા ઠીક છે ઠીક છે ઓ તમે ત ટ્યુશન કરાવો છે કે
ના અને પલા કરાવ
બ હમરે સાથેે મ ન કરાવો
ના
હ. ઠીક છે. ઓર.
કઈ નહીં આવેવે હો તો ઠીક છે સર.
હમ. એ આવો છે તો મારે તમારે કોલ કરજ હશે મારે હે. હમ.
ઠીક છે તમે નવો ટાસક જરૂર નહી કર્યો છે કે.
નાઈ નહી કય્યું છે હ રેું શું વ એજ આવે તો પછી કરું શું.
આટલે તો કઈ એ ન હો કર કરતા રહો ને તમારે શું છે. અહંયા તો અમે કોલ ના કરે છે ને કોઈ તો બીજી વખત હુંને કરું છું.
હા કરું છે ને આટલે દોગયા છે બ મેને.
હ અ્છા ઠીક છે ઠીક છે અટલે તો આઠ નો કર. તો એક થાય જ હવે.
હા. મતલબ. એટલે પા દો દો થઇ ગયા છે મારેસ્.
તમે એના ત્રીસ બીસ કરી દયા છે એમાં બીસ રેકોર્ડ કરી દીધી છે.
તમારે.
તમારે કે્યું છું તમે કે્યા છો ને બે થઈ ગયા છે.
હા હા બે થઈ ગયા છે અમારે હમ.
ઠીક છે.
હમ.
માત અટલર ક આંબી કણું પડશ બેક કું પડ. જ ભારે ના આવી છે એટલે તો અનોવાળો ટાબી. તો મેં રોટલી બળતી ગી વાત કરી છે તમે પતો છે ને.
હા. વસ્તુ છે ઘરકું કામ છે ઘરકું કામ કરું પડે થ કેમ થઇ ગયું છે ને. તો વાસ્તે કામ ભ નહી હોવે છે એ તો વાત ભ નહી હોવે છે.
હમ્મ ઠીક છે ઠીક છે.
હમ્મ હલો. હમ્મ
ઓર કઈ થાય રયા છે તમારે.
બસ કઈ ની છે એ બેઠા છા તમારે શું વાત કરે છે.
અ કોણ બોલે છે તમાર વડે
એટલે અ મારી મમ્મી બોલે છે મમ્મી વતને છે કે તો બોલે છે.
ના અવાજ આવી રીજ છે ને
હા ઓર શું થઈ રહ્યું છે તમારે.
કઈ નહીં હતું થોડી દેર સુવાનું. ચાય વાઈ બનાાવવાનું.
હમ્મ બસ ઘરકો જ કરો ઓર કઈ કામ ન ઓર કઈ હુંનહીં કામ કરો છે.
ના વે કઈ નહી કરુંસી.
ને સિલાઈ કરો છે કે તમે.
ના સિલાઈ તો ના કરું છું તમે કરો છો કે.
તમારે આવે છે કે. તમે તમે આવશે આવે છે.
હા આશે નહીં મેં થોડી બતાલી.
એટલે બ્લાઉઝ સિલર તો હશે
હા ચલું સીલુ છે ને ચાલો ઠીક છે ઠીક છે
હલો